હા, અ ક રહ છ ખાઈ દિ
હ, ખાયનું બજ
હા, હો બ નઈ ખાન
ગવાની શહક અને રોલી
હા, કઈને મોઢો મારે નહી જવાનું.
જવું સ હોટલ બાજુ ચ પોણી કરી બની ના હ શાંત. ફ વાત
રેકેેશ ચ હોય જતા ફરવાને
હ, ઉદયપુર ફરી ના મજા આઈ ગઈ.
હ એકલા હા, ખરી લીધી એક લાગ્યા હતા ફેમિલી જોડે.
એકલા એકલા ફરવા દેલા ફમિલીને બદોળ છે.
હા,
હમ
બલે સુું ઘાર
બધા ટીવી જોવે.
હ બોલા બીજું.
ખાબી તમે
હા હા જ શેક ના રોટલી તાર કોઈ કેશ મીઠાઈ બીઠાઈ બનાય મન થાય ને
હા લાડબવ બનાવા. બે શ ક ના
વેકેશન બના્યા હતા.
હા. રોજતા જ
અ મારે વે એ જીની વેફરને પાડી સેવ પાડી. એ થી હિમાર્યન એ બધી પાડી તી વેકેશનમાં. બધા છોકરો ને બધા યાર તો એટલા.
હા.
હા.
હ હા.
હમ્મ.
તો છે. તો જવા નો શે
ના આમ તો ના જ હોય ના ઘરમી કેવી પડસ. અને ચોમાશું ઈ ચાલ થઈ જ ન મશોરો નું એ વેકેશન એ પૂરું થઈ ગયું.
હમ્મ, બરોબર. હા. હમ.